હાલો.
હ.
હાલો.
હાલો અવાજ આવે છે?
આવો આવ છે, કેમ છો ભાઈ?
બસ શાંતિ
હુ કે ભાઈ મજા?
હમ.
હાલો. હાલો.
હાલો.
શું કરો ભાઈ જમવા બેઠા કે શુ?
ના ના ના.
તો?
બસ બેઠો છો ફ્રી જમીન ઊભો થયો બેઠો
એવું શાંતી
હા શાંતિ
કેવું ચાલે સ્ટડીમા?
બસ સ્ટડીમાં મસ્ત ચાલે
એવું ઘરે બધા મજામાં બરાબર બરા
તમા અ બસ સ્ટડી ચાલે છે.
એવું એમ ને બરોબર.
તમારે શું ચાલે છે?
મારે બી એ કોલેજ ચાલે લાસ્ટ યર, ટીવાય.
બરાબર હા. સર સર.
કયા ક્લાસમાં ક્લાસમાં છો કે કોલેજમાં?
કોલેજ કોલેજ.
કોલેજ.
હા.
શું ખી કે બીજું કોઈ, એજનયરિંગ એમ હાઈ પાવર.
હ હ.
મોટી પોસ્ટ લેવાની ઇચ્છા છે?
અ અ.
લેવી હોય તો મોટી લેવી બાકી નાની ને શું કરવી.
બરાબર નાના માં હું રાખ છ.
હા, કરવો હોય તો કઈ મોટો કરી જામ એમ ને.
આવો.
ના બરોબર.
તમારે શું શિક્ષક બનવાની ઈચ્છા છે?
ના ભાઈ ના તૈયારી ચાલુ. હમ.
કહો બીજું શું ચાલે વરસાદ પાણી?
વરસાદ તો જોર મજા સાત દિવસે નોનસ્ટોપ વરસાદ ચાલુ છે.
બરાબર હા.
હા, તમારે કેવો વરસાદ છે?
અમારે સારો વરસાદ છે.
એમ કે કયો ગામ હતો?
પાણી ભરાઈ જાય છે બધે.
તમે ક્યાં બાજુના છે?
અમે સુરત બાજુના છે.
સુરત ના એમ ને, તો તો આપણે આડોશી પાડોશી થઈ ગયા.
ઓ, અમારે?
વલસાડ.
બરાબર હા.
બરોબર બરોબર શું આગળ આગળ શું વિચારી શું તમારો ગોલ શું? એન્નેયંગ જો હોય.
હ એન્જિનિયરિંગ તોક કરી લેેશુ. પછી બિઝનેસ કરવાની ઈચ્છા છે, આનો કોઈ પણ સ્ટાર્ટઅપ કરે બિઝનેસ.
એવું એમ ને.
પેલા તો જોબ કરશું થોડુંક એક્સપિરિયન્સ લઈ લે પછી ખુદ ની સ્ટાર્ટઅપ કરી દેવું.
અને બરોબર, એઈજ બેટર છે.
હા.
બરોબર. જરાક માહિતી હોય માહિતી વગર કઈ આપને બિઝનેસ ના કરે, માહિતી હોય જરાક આગળ વધે.
હા.
હા.
તમારો શું પ્લાન છે?
આપડે તો કોન્સ્ટેબલ છે એક બીજો બાપ નો ધંધો છે એભવાની ઈચ્છા છે.
હા એ બી છે.
હા એજ હોર્સો હોર્સ ક્લાસીસ હોર્સ રાઈડિંગ બધું શીખવાડાય
હ હા
હોશમા શું આવે
હોશ એટલે આપડે ઘોડા ને
હા અચ્છા ક્લાસસ છે રાઈડિંગ ના
હા એું બધું કરવીએ
કેટલા ઘોડા હોય છે
ખોડા હાલમાં ત્રણ હતા એક ક ત્રીજે દિવસ મરી ગયા એક હવે બે બચ્યા પાછ હવે એક બે લાવીસું
ઘોડી છે કે ખાલી ઘોડા જ છે.
બધા મેલ છે ફિમેલ નથી
મેલ લાવા જવ તો પછી મારે રાઈડિંગ બગડી જાય
ઓ
હા
બરાબર શું છે કોર્સ કઈ રીત નો આવે હોર્સ રાઈડિંગ ન
આમાં હવે બધા કોને એમ એટલે બધા અમે આ બાજુ મોટા મોટા બિઝનેસમેના ને એમ શીખવી હોય તો સીખે એમ મોર્નિંગ ટાઈમમાં કોઈને ઈવનિંગ ટાઈમમાં કોઈને બપોરે એમ જેવો ટાઈમિંગ એમ સેટલમેન્ટ થાય એવી રીતે ઘોડાને એમાં આવે દસ પંદર જણ સવારના કોઈ સાંજે આવે
બરાબર હા
હા
સારું છે ધંધો સારો છે ઘોડા ન
એ સંભાળે જાય પછી સાઈડમાં બેગ એટલે ઘોડા છે ને એ બીજા ગામમાં મૂકેલાેશે નાગોલ ગામ કરી ને ખાલી ઓર્ડર માટે મૂકેલા છે. લગનના ઓર્ડર ફક્ત બગીની
અચ્છા હા લગ્ન લગ્ન માટે હા એ ભી ચાલે
હા એમાં મૂકેલા છે બે
હા બગીમા
અચછા બીજું હ
બીજો
બસ આજ છે ને હવે આા મજા છે એટલે એન્જોય કરી લે જ્યાં સુધી થાય ત્યાં સુધી
હા
હ
બરાબર
શું ઘોડાને શું ઘોડા ને શું ખાવાનું નાખો ત
ઘોડાને આમ તો જો જવાર ની કુટી આવે ખુશકી આવે કપાસ ને ભૂસું
હા.
આવ તો નાખી.
બરાબર.
હા.
ઘોડા નેધ સાર સંભા રાખ હોય ને ટાઈમ ટુ ટાઈમ બધું.
હા હમણાં તો એક માણસ રાખ્યો છે.
સ્પેશિયલ રાખવો જ પડે કે આપડ થી ચાલે કે?
ચ એમ તો હું શીખવા એટલે હવે બાય ચાન્સ હું તો સ્ટડી નો ટાઈમ હો કોલે જતો રહ પણ માણસને રાખવો પડે હવે. આ વખતે હમણાં તો ત્રણ ચાર ઘોડા કરી દી એક મરી ગયા એટલે હવે તો બે રહ્યા. બાકી વેકેશનમાં હવે કે વધારે એવલું થાય માણસને બુકિંગ થાય. વધારે ગોડા લાવ એક બે મહિના મારે.
હા, ઓડાની કિંમત શું હોય?
જેવી એમની ઉંમર જેવી પાછો શું કે એની જાત એ પ્રમાણે એનો ભાવ આવે.
એટલેમારી જાત આવતી એ છે ને બે ત્રણ જાત તમે સાાભળીને આમ તો ભૂલી ગયો.
જો એક એક તો સિંધી આવે.
હા.
કાઠીગોળો આવે મારવાડી આવે, સંજા આવે.
મહારાણા પ્રતાપ વાળો કયો આવ ચેતક કઈ જાત માં આવતો?
તે તક મારવાડી માં આવતો. મારો વડ એક આઠ હજાર નો હતો.
બરાબર હા, ઈ ઘોડા બહ ઓલા હોય.
હા બ તમને હવે શું જેવા મોટી જાતો ના હોય ને એટલા ખાનદાની ઘોડા હોય.
હા અંધ ન બ
હા બીજા ત શું ના આવ હોય પછ થોડા જંગલીમાં એ માઇન્ડ થોડો ઓલો હોય. કામ ધંધા સિવા એમને શ એક મહેનત સિવાય બીજું કઈ દેખાય નહી.
હા. બઉ બુ સવાર આવ્યો.
હા હડદા એગ્રેસ આપડે કાઠિયાવાળડી બાજુ ના ઘોડા જોવા જઈએ તો ઘણા વાર આ ગુસ્સાવાળાને ઉલાવાગ્રેસી.
હા.
સુરતમાં મારા ત ચાર્જ દોસ્ર છે ઘોડાવાળા.
કઈ જગ્યાએ?
વરા છે મ છે સોહલ ભાઈ કરીન.
ઘણા છે એમ તો ઘોડા વાળા.
હ અને એક એમના વરયમાં એક બીજું કહ દરબાર ફાર્મળા કરીને એ છે મા ફ્રેન્ડ છે.
હા હા.
હા એવું બધું છે. તમારી ડેડી શું બિઝનેસ કરે કે જોબ છે કોઈ ગવર્મેન્ટ પ્રાાઈવેટ?
બિઝનેસ બિઝનેસ.
એવું એમ શું બિઝનેસ કરે?
ટેક્સટાઈઇલ.
છેના?
ટેક્સટાઈલ સાડી કાપડ નો
અચ્છા હા, સુરતમાં મોસ્ટ ઓફ લીદ ચાલૈ.
હા, ટેક્સટાઈલ ને લૂમ્સ ના મશીન ચલાવે છે.
બરોબર. સુરત ની કમાણી સુરત માં વસાણ એવું છું.
હ, હ.
ત્યાં તો ટેક્સટાઈલ અનેને ડાયમંડ બેજ છે.
નોન સોપ બે જ છે, અમે હું એક જ છું.
એક જ છે, એમને
હ.
તમારે શું આગળ કરવાનું હવે?
આગળ હવે આ મોટા ભાઈ તો એમ એ કરે છે, એટલે તો આ બધો શોખ નથી. અને નાના ભાઈ તો કે છે, મારે તો કે, ગમે કે, જીપીસીની તૈયારી કરે છે, હોસ્ટલમાં છે.
બરાબર.
હું તો મારે બહુ જ મજા મસ્તી કરવા ઘરમાં હું એકલો જ બચ્યોું.
હે
બસ હું જ ં બધું
હાલે મજાક મસ્તી એું
હા કોલેજ પૂરી થઈ જાયને તૈયારી નોર્મલ એટલે એટલો કયો નથી ભાવ ઓલો ફોકસ કરતા પણ, નોર્મલી ફોકસ કરી તૈયારી કરીએ છે.
હા
હા.
બેચલર ડિગ્રી મળી જાય એટલે સારું ગણું સારું.
હા, બસ આ લાસ્ટ યરની છે હવે, ક આપણે જ્યાં ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં એક્ઝામ આવશે.
હ.
એમાં પછી મારી ઓપન યુનિવર્સિટી એક્ઝામ કોલેજ છે એટલે ટેન્શન નથી.
એ તો પાસ કરી દે ગમે યુનિવર્સિટી હોય એટલે ગમે લખીને હો આમ થોડું ઘણું એને રિલેટેડ એટલે પાસ કરી છેે.
હા, એમ પાછ ઓપન યુનિવર્સટી એટલેઈ બીજાને બીજાની કોજ એક્ામ આપપ આવતા હોય.
હા.
એટલે એમને પાસ કરીને આગળ મોક તો આપણે એમ સારા માર્ક્સ આવીાય.
હા એટલે થોડોક ઘણું આમ મહેનત કરી લોે એટલે આમ આવી જાય સારામાં.
હા, ફર્સ્ટ ઈયરમાં જરાક નોલેજ નથી, તો એટીકેટી લાગી બે સબ્જેકમાં પછી એટીકેટી નથી આવતી.
હા, એતો ભાઈ ફર્સ્ટ એડમાં બધારે આગે થોડું ઘણું એટલું તો રવાનું.
વેાસ થવા નથી દીધાસ પા ફ લાસ્ટ યારની એફ વાય ની એક વખત એસ વાય એક વખત ટી વાય એક વખત ત્રણ વખત એક્ઝામ આવે ત્રણ વખતની
હાવ.
એટલે કે ટેન્શન જેવું હોય નઈ.
હ.
અસાઇમેન્ટ એસાઇમેન્ટ લખી ન સેન્ટર ત્રણ ચાર અલાવશે નજીકના સેન્ટરમાં સબમિટ કરાવી દો.
હા ચાલે જ હાલો.
હ એલે તમારે છું હા.
હા.
હા.